હલો
હલો
હલો
જય શ્રી કૃષ્ણ હલો
કેમ છો? હલો
બસ મજામા હો
હલો મજામાં તમે મજામાં?
હા હા
બાળકો શું કરે? હા બસ શું છે જમી લીધું?
હા હો બાળકો એ જમી લીધું એક જાગે ને એક સુઈ ગયો.
ઓહો બે બાળકો
એવું છે હા એક મોટો છે ને એક નાનો
ઓહો!
બે છે તમારા તમારે કેટલા છે તમારે કેટલા બાળકો છે?
અમારે ત્રણ છે.
હા
સારું કેવાય સૌથી મોટો ક્યાં છે?
સૌથી મોટો તો બહાર છે હ ખબર નહી ક્યાંક મૂકી દીધો.
હા હા શુ એ ભણી ગણી પૂરું થઈ ગયું લાગે ફોન કરતા.
હા ભણતર ને બધું પૂરું એનું.
હમ હમ એતો તો તમારા અવાજથી તો! અમે તો જોવો જમી ને નવરા થઈ ગયા હો!
હા,
અમે છે ને ખાટયા ઢોકરા બનાવ્યા હતા ને, હા લીલી ચટણી, લીલી ચટણી.
છોકરાઓને તો શીખવાડો બેન.
અમે તો હેને ક્યારેક ચણા ના લોટના કરીએ. ક્યારેક, દાળ ના કરીએ. એવું કરીએ ક્યારેક બહુ જલ્દી હોય ને, દાળ અને ચોખાને એવું બધું પલાળીને.
અ અન,
સાંજે લાવીયે.
ઠીક એવુ, સરસ લ્યો. થોડાક મોકલજો અમને.
તમે ખાય.
અમે એવી જ રીતના બનાવીએ છીએ. અમારે અહીંયા બધાય ને બહુ ખાટિયા ઢોકળા ભાવે. ઢોકળા મોકલો, ઢોકળા મોકલો એમ કયે તમારે બહુ જ ભાવે બધાય ને અમારા છોકરાય ખાય અમા છોકરા એ બધું ખાય ઈડલી સંભાર ખાય, ઢોસા ખાય છોકરાઓ ને બહુ ભાવે.
બહુ સરસ બહુ -
બધુંય
હમ ઓછું ખાય. એવું મને બહુ ભાવે મારે છોકરાઓ ન ખાય. છોકરાઓ મારે કંઈ ખાય જ નહી. એ ચા ને રોટલી ને એવું જ ખાય.
તમારા છોકરા રોટલા તો ખાય જ નહી.
સારું કહેવાય. એવું બધું હેલ્ધી ખોરાક જ ખવડાવાય ભલે ને રોટલા ન ખાય.
બિલકુલ નથી ખાતો રોટલો તો મારો છોકરો ખાલી રોટલી જ ખાવાની.
તો તો તમે આ બાજુ અમાર ઘર બાજુ આવો તો તો તમને તો મેળ જ ના આવે અમે
અમને અમારા માટે રોટલી જ બનાવવાનું.
હા હ ઢોસા ને એવું ઓછું બનાવીએ અમે હે ને બાર ખાઈ આવીએ એવું તો ઘરે એવું ન પીંજણ કરીએ.
ઓ અમે તેવી પીંજણ કર્યા કરીએ. અમારે તૈયા બહાર જવા નો દે તો.
હા હા સારું હમ, તમને સારું કેવાય ત્યાં ને ત્યાં ગમે ઘરમાં ને ઘરમાં અમને તો ન ગમે હો અમે તો મુંજાઈ જાયે. અમે થોડોક ટાઈમ થાય ને તા અમે ગામડે વયા જઈએ. અને રોજ સાંજે અમારે રોજ સાંજે અમારે ઘરની બાયણ તો નીકળવાનું જ.
છે હ
અંદર અંદર એમને જરાય ગમે નહી હું કરવું ઘરમાં ને ઘરમાં બહુ જો મોબાઈલ લેવામાં નો હમ
હા
હ
અમે તો મોબાઈલ જ જોઈ આખો દી ને ટીવી જોઈ
હમ અમે તો ગામડે જઈ ને તો અમને ખેતરમાં કામ કરાવે ત્યાં તો. પછી અમે ગામડે ઓછા જાયએ. બહુ કામ કરવું પડે ને અમે તો ન્યાં ખેતરમાં કરાવે પછી હે ને હા પછી તો અહીંયા જ રઈએ વધારે તો.
છે.
ન્યા પછી અમે હે ને તડકામાં બહુ નીકળ્યા હોય ને તડકો બહુ લાગે.
ઓહો હો અમે તડકામાં તો ના જાય હો બાપા તડકામાં ના
તમે તો પણ ટેવાયેલા ન હોય ને અમે તો માંડવી વીણવા ને એમ તો હું જાતી.
પણ મારે હે ને નાના બાબા છે ને
હ અ
એટલે બઉ હવે નથી જાવું પડતું હવે.
ઠીક ના અમે તો કોઈ દિવસ ગયા જ નથી.
તો તો સારૂ કેવાય તમારેતો ભગવાનની દયા એમ
અમારેતો બહુ દયા છે બેન ભગવાનની ઘરે ને ઘરે ટાઢે છાંયે રોટલો ખાવાનો. હા કમાય બિચારા એટલે રોટલો નહી એટલે રોટલી ખાઈએ પણ કહેવત છે ગુજરાતીમાં કે ટાઢે છાંયે રોટલો છે અમારે.
બહું સારું છે એમ અમારે થોડું પરિસ્થિતિ સારી છે.
હોય તો તમારો મોટો છોકરો નોકરી કરે તો હવે એની સગાઈ કરવાની હશે ને?
હા હોય તો દેખાડજો ને બેન ક્યાંક છોકરી નાના બેન કરવાના કરવાની છે હોય તો દેખાડજો ક્યાંક સારી એવી છોકરી તમારા ધ્યાનમાં સરસ ને આમ થોડીક સુંદર હોવી જોઈએ ભણેલી ગણેલી.
હા અમારે અહીં ગુજરાતી એટલી બધી ન હોય હો ગુજરાતી માં ખેતરજ વધારે કરતા હોય ને એટલે સેજ આવી.
ને અમને એવી નથી જોઈતી બેન છોકરો અમારે હાઈફાઈ છે.
અમારે તો સ્કીન છે ને બળી ગયેલી નહિતો છોકરી રૂપાળીજ હોય.
નાના એવી બળી ગેલી સ્કિન વાળીઓ નાના અમારે બડી ગેલી બળી ગેલી સ્કિન વાળી નથી જોતી બાપા છોકરીયું અમારે તો થોડીક સુંદર ને સુશીલ ને ભણેલી હોય ને એવી જોઈએ છે. અમારે થોડુંક ઘર અમારે થોડુંક ઘર ફેશન વાળું છે એટલે કઈ એવું નહી સાડી પહેરવાની બસ ડ્રેસ જીન્સ કેપ્રી જે પેરવુ હોય
અમારે તો લાજ જ કાઢવાની હોય બેન
નહી બેન અમે તો લાજ કાઢીએ તો પડી જઈએ તો બાપા
હા ને અમાર તો અમારે તો બોવ જૂનવાણી અમારે તો જૂનવાણી રિવાજ છે ને અમારે સાસુ સસરા ને અમારે મારા સાસુ તો છે ને લાજ કાઢે ઘૂમટો કે ને ઘૂમટો કાઢે ને મારે સસરાને અમારે તો
હ હ લે એવું છે બોવ તમારે તો
અમારે તો છેને પહેરવેશ એવો છે ને તોય તે અમારે સસરા એમ કહી દે અમારે તો મોટી મોટી મૂછુ રાખે એવું છે માથે ટોપી પાઘડી એવું રાખે
ઓહો હો હો એ બેન નાં ના બેન અમારે તો કોઈ નહી અમારે તો બધા યે મારા સાસુ ને બધા ફેશન વાળા છે અમાર તો બધાય હા ડ્રેસ પેરે છે ને જીન્સ પેરે ને
હ અમારે હે ને મોટો છે ને શામળો છે નાનો બઉ રૂપાળો છે તો એના માટે અમારે રૂપાળી ગોતવી જોશે તમારી બાજુ હોય તો કેજો
હા અમારી બાજુ બેન ઘણી છોકરીયું હોય પણ તમારો છોકરો કંઈક હારી જોબ કરતો હોય હોય ને તો અમે કરીએ બાકી ન કરીએ
જોબ તો કરશે જ અત્યારે જો એક જગ્યા એ જાય તો જોબ તો કરશે જ
એ ના જોબ સારી એવી જોબ કરે ને પછી જ કેવડાવજો તમે ત્યાં સુધી નહી
હા.
ત્યાં સુધી અમારે કોઈ નહી હો કેવું હોય તો શું કેવું કે છોકરો શું કરે જોબ
એમ તો હજી તો વાર લાગશે ચાર પાંચ વરસ તો વૈઇ ગયા હશે તો
એવું છે ને હા સારી એવી જોબ કર પેલા છે ને પછી અમે દેખાડશું છોકરીઓ તો ઘણીયું છે અમારે
હઅ તમારે કંઈક અવાજ આવે છે ચકલા બોલે છે કે શું બોલે છે
ના બેન કઈ નથી બોલતું અમારે તો વરસાદ આવે છે.
હમ્મ હોય અવાજ એવો આવે સે પંખા નો આવતો અશે કદાચ
ના ના પંખોઈ બંધ છે અત્યાર તો ઠંડી લાગે છે અમારે વરસાદ બઉ પડ્યો છે ને તો અંળાધાર વરસાદ પડ્યો અમારે આખી રાત કઈ દેખાતું નતું એવો વરસાદ હતો અમારે
તમને વધારે શું બનાવતા આવડે એવું મને કઈક શીખવાડો કેક આવડતું હોય તો સરસ નું
મને તો કાય ની અમે તો હમણાં બ્રેડ, આલુ ના અ બટેકા ના કટલેસ બનાવાતા ઈ બો મસ્ત બને નાસ્તામાં પછી મગની દાળ ના ચીલા બનાયવાતા.
હમ્મ હમ્મ.
ઈએ છોકરા માટે હેલ્ધી છે.
હા.
તમે બનાવીને ટ્રાય કરજો ને તમારા છોકરાઓને હેલ્ધી હેલ્ધી ખવડાવજો.
સાંજે પલાડ દેવાની સવારે આડું ને એવું નાખી ને ક્રસ કરવાની એવું ને
કરવાની હા એવી રીતના. ના ના સવારે ક્રશ કરવાની સાંજે પલાળ દેવાની
અ હ.
દાળ ને જેટલા આપળે ખાવું હોય એટલુ
અઢીસો, કે અળધો, કે કિલો, કે
અઢીસો જેટલા માણસો હોય એટલા અઢીસો તમે પલાળજો તમારે ઓછી ફેમિલીઅમે તો અઢીસો ની કૈરી તી.
હમ્મ કેટલા બૈના તા એમાં થી?
ચાર-પાંચ બૈના તા.
હ અ.
થોડાક પતલા બ બનાવાના બેન.
હ હ નોનસ્ટિક માં બનાવો કે ઓ લોખંડ ની તવી
ઓલામાં તો ચોટી જાય બો વાર તો ચોટે નય પણ તોય
ચણા લોટ કે નાખવાનો કે?
ના કઈ નય ના કઈ નય નાખવાનું બેન એમને એમજ બનાવ.
હા એવું સે. મે તો જો હું તો અત્યારે સલાડ જ સલાડ સુધારું સુ અત્યારે તો.
હ અ
પછી હું આગળી હું હેને ચણા ની ભેળ બનાવી.
ઓ, તમને તો બો મસ્ત રેસીપી આવતી લાગે આવડતી લાગે.
હા આવને મને આવડે થોડું ઘણું આવડે બવ નય, ચણાની જેમાં ડુંગળી, ટમેટું, કાકડી, ગાજર, બીટ એવું બધું નાખીને સારું હાલોમાં માર જમવાનું ટાઈમ થઈ ગ્યો.
થૈય ગ્યો હા, રાખો હાલ.